હાલો.
હું મસ્ત મજામાં છું તમે કેમ છો?
હું પણ એકદમ મજામાં શું શું ચાલી રહ્યું છે.
બસ કઈ નહી એવું આજે એમ જ કેહેવાય ને કે એક. અ સાહેબથી વાત કરતી હતી એમજ આપણી સંસ્કૃતિના વિષયમાં. મને એવું લાગે છે કે જે આપણી સંસ્કૃતિ છે ને એ આખા વિશ્વમાં કોઈ પણ દેશની નથી. થી. એટલે આપણા જો અ સંસ્કૃતિમાં વિવિધતા છે અને વિવિધતા હોવા છતાં પણ કેટલી એકતા છે તો મને ઘણીક વાર બહ એમ ગૌરવ થાય છે મારી સંસ્કૃતિ ઉપર કેવાય ને કે આપડે જુઓ એટલે સંસ્કૃતિ માં માત્ર તહેવારો જ નથી આવતા એટલે કેહેવાય ને કે પરંપરાગત વસ્ત્રો અ પહેરવા કે મંદિરે જવાનું નામ નથી મને એવું લાગે છે કે સંસ્કૃતિ આપણા જીવન અ જીવવાની રીત છે આપણા વિચારો, અ એટલે આપણા બોલવાની રીત વડીલો પ્રત્યે નુ આદર. પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને માનવતા આ બધું મળીને મને એવું લાગે છે કે સંસ્ કૃતિ બને છે ને મને એવું લાગે છે કે હું બહુ જ પોતાની જાતને એમ ધન્ય માનું છું કે આપણે ભારત જેવા ગૌરવશાળી દેશમાં જનમ્યા. . અને નાનપણથી જ આપણને કેહેવાય ને કે સંસ્કૃતિ નો એક મોટો હિસ્સો મળ્યો છે. આપણને કલા મળી છે સંગીત મળ્યું છે સાનિધ્ય મળ્યું છે સંયમ મળ્યું છે. આપણને એવી કેટલીક બધી વસ્તુ મળી છે જે બારગામમાં નથી હું એવું નથી કેહેવા માંગતી કે બારગામમાં અ કઈ જ નથી ત્યાં પણ ઘણું બધું છે અને આપડણે પણ એ લોકોથી બહુ શીખી શકીએ પણ જયારે કલા સભ્યતા સંસ્કૃતિ ની વાત આવે ત્યારે મને એવું લાગે છે. કે આપણું દેશ વધારે ગૌરવશાલીી છે તમને શું લાગે છે, એ વિષય ઉપર
હા એ તો તમે એકદમ સાચું કીધો કે ભારતીય સંસ્કૃતિ છે, એની તો વાત જ આપણે શું કરી એમ કય મતલબ કેટલું બધું જાણવા મળે શીખવા મળે છે, આપણને અને કેવાય જે પહેરવાસ જે તમે કીધો હમણાં કે કેવા નવા નવા પહેરવાસ જે બધા અલગ અલગ અ પ્રદેશોના ભાષાઓ એટલી બધી છે, અને કેવાય ને કે ભોજનની વાત કરો તમે કે બધાની અ ભાષાઓની વાત કરો, તમે તો એ બધું એટલું સરસ મજાનું છે, કે તમે કોઈ પણ પ્રદેશમાં જાઓ તો તમને બધું અલગ અલગ જોવા મળે છે, ત્યાં બધું કેહેવાય ને કે આ અને મજા પણ આવે જેમ કે આ કેવું છે, કે હવે બધું એક સરખું હોય ને તો વ્યક્તિ છે ને જરા બોર થઈ જાય પણ તમે અલગ અલગ જગ્યા, એ જાઓ તેમનો પહેરવા પ તેમનું ભોજન કરો અને તેમને કેને લોકગીતો સાંભળો તેમના તેમના સંસ્કૃતિને જાણો તો બધું નવું-નવું હોય ને તો આપણને પણ મજા આવે જોવાની અને કહેવાય ને કે આપણેે જેમ કે દક્ષિણ કોમ જાય તરકમ છે તો બધાનું અલગ અલગ છે જે પહેરવાસ છેને, એ બધો ને આપડણે ત્યાં જયારે જાતા હોય, ત્યારે એ લોકો લોકો જે પહેરે તે તેવા કપડાં પહેરીને પછી ત્યાં ફોટોસ વગેરે કાઢવાના તેને અલગ જ મજા હોય અને કહેવાય ને કે ત્યાંના લોકો પણ એટલા સરસ હોય, બધા બ સરસ વાતો કરે પ્રેમથી બોલાવે આપણને આમ કેવાયને આપણા પણું લાગત. તો જયારે આપણે ભારતમાં હોય ને ત્યારે વિદેશોમાં તો એવું નથી બધું એક સરખું જ છે અને કેવું છે, કે બધા લોકો પોતાના કામમા વ્યસ્ત હોય છે, કે કોઈ પાસે એટલો ટાઈમ નથી કે એકબીજાને મતલબ જાણે સમજે કા બોલાવે અને આપણે અહીંયા જોવ ને તમે કયા પણ વયા જાઓ કયા પણ પ્રદેશમાં જાઓ દેશમાં કોઈ પણ ભાગ્યમાં રાજ્યમાં જાઓ કોઈ પણ જગ્યાના તો એ ત્યાં કેવું છે, બધા બોલાવે તમને તમને એમની સંસ્કૃતિ બ આવે તમને આ મજા આવે આપણા પણું લાગતું હોય એક દેશમાં છેને, આપડા તો સાચી વાત છે ભારતીય સંસ્કૃતિ ની તો વાત જ કરી એટલી ઓછી છે, મને લાગે ને વિદેશોમાં પણ તમને કહું તો ઘણી જગ્યા એવું છે જે ભારતીય સંસ્કૃતિ અપનાવવામાં આવે છે. કેમકે એ લોકોને હવે ખબર પડે છે જાણે જ હોય છે આપડણે જે કહેવાય આયુર્વેદમાં આપણે જે મહારત હાસિલ કર્યો છે, આપણા સંસ્કૃતિએમ એ કહેવાય ને કેનો તો જવાબ જ નથી મતલબ કેટલા વિદેશોના જે લોકો છે. એ આપડી સંસ્કૃતિને કેવાય ને કે એક કોપી કરી રહ્યા છે તે તે લોકોને શીખવું છે કે શું આપણે કરી રહ્યા છીએ કે આપણે કેવી રીતે આ બધું છે ડેવલપ કર્યું છે કે જે બધી વસ્તુ શું છે આપણું ભોજન કયો આપણું આયુર્વેદની બધી દવાઈઓ કયો. કેવી રીતે બનાવે છે શું બધી વસ્તુ છેને વેદ પુરાણ તમે કહો તો કેટલું બધું કેહેવાય ને એક જ્ઞાન કેટલું બધું છે. કે આપડણે કેહેવાય ને કે અ લઈ એટલું આપણે ઘ શીખીએ એટલું આપણા માટે ઓછું પડે છેમ એટલે જ કેહેવાય ને કે જેટલા મોટા મોટા મહાન વ્યક્તિ બન્યા છે એ બધા ભારતીય સંસ્કૃતિના જ છે, તમે જોવા જાય તો એ લોકો પાસે એટલું જ્ઞાન હતું એ લોકો જ વિશ્વને બધું શીખવાડ્યું છે. આપણે સંસ્કૃતિ સાચે કહું તો મતલબ એટલી મહાન છે, કે શું બતાવો મતલબ એટલે વિવિધ વસ્તુઓ છે, આપણા પાસે આપણા સંસ્કૃતિમાં એક કહેવાય ને કે અ આપણા સંસ્કૃતિમાં એક આદર છે. બધા ધર્મો વિશે બધા જાતિ વિશે બધા લોકો પ્રતિ એક વાય ને પ્રેમ ભાવ આપણને શીખડાવે છે આપણી સંસ્કૃતિ હિંસા નહીં કરવાની સૌ સૌથી મોટો પાઠ મને લાગે છે મેં શીખો છે આપણા સંસ્કૃતિથી કે અ બધા જીવ છે તેમને પણ જીવવાનો અધિકાર છે આપણે કોઈ જીવને હાનિ ન પહોંચાવે અને કેહેવાય ને કે આપડે એ એક પાપ છે. એ વસ્તુ શીખવાડે છે એક દયા ભાવ જે છે આપણા સંસ્કૃતિમાં એ મને બહુ જ ગમે છે એમ તો તમાર શું કેવું છે આના પર?
નહીં ખરેખર તમારી વાત બહુ સાચી અને સારી છે કેમ કે જે આપણો દેશ છે. અહિંસા પ્રેમી છે અને આપણે કેટલીક વાર એમ સાંભળીએ છીએ કે ભારત દેશ સદાય અમન એટલે આપણે અમન ઈચ્છીએ છીએ આખા વિશ્ શ્વમાં આપણે ક્યારેય પણ એવું નથી તમે આપણો ઇતિહાસ ઉઠાવીને જુઓ ને તો ભારત ક્યારે પણ પેલાથી પેલા જઈને કોઈને સાથે યુદ્ધ નથી કર્યો. આ આપડા ઇતિહાસ ને બહુ સાચી અને મોટી વાત છે ગૌરવ ગાથા છે મને એવું લાગે છે અને ઘણી એક વાર જયારે વિદેશી સંસ્કૃતિની વાત આવે ત્યારે ઘણા લોકો એવું માને છે કે વિદેશી સંસ્કૃતિ એટલે કહેવાય કે પોતે ની સંસ્કૃતિ ન અંત જયારે કેટલાક લોકો માને છે કે વિદેશી ની દરેક વસ્તુ આધુનિક છે અને તે સારી પણ છે એવો નથી. એટલે કેહેવાય ને બંને વિચારો ઘણીક વાર એવું વણે છે કે પરસ્પર અ એટલે ઝઘડ્યા કરે કે નહી નહીં આપડણે તો એમ જોડે કઈ વિચારવાનું નહી કાઈ લેવાનું નહી. સારું નથી જો મને એવું લાગે છે કે જો મારું સારું છે ને એનો અર્થ એ નથી હોત તો કે બીજાનું ખરાબ છે અ મેં છે ને અમે લોકો જયારે નાણાં હતા ને ત્યારે અમારો એક બહુ સરસ મજાનો એક પાઠ હતો એટલે કે દરિયા કિનારે. અને એ એ પાઠના જે લેખક હતા એમનું નામ હતું વાડીલાલ ડગલી. એટલે ઘણા લોકો એમને ઓળખ ગુજરાતી સાહિત્યમાં એ લોકો એનું બહુ મોટો કામ કર્યો છે એમને તો એ બહુ સરસ મજાની વાતો કહેતા કે આપણી સંસ્કૃતિ બહુ વધારે મૂલ્યવાન છે સારી સરસ છે પણ આપણે ભારતવાસીઓ છે ને એક વસ્તુ અ એટલે કહેવાય ને કે પશ્ચિમી સંસ્કૃતિ આપણે પશ્ચિમી સંસ્કૃતિથી આપણે શીખવા જેવું અને એ છે કે એ લોકો લોકો નો દરિયા પ્રત્યેનો પ્રેમ ખરેખર એ લોકોનું દરિયા પ્રત્યેનો પ્રેમ છે એમની નદીઓ પ્રત્યે તેનો જો પ્રેમ છે અને જીવનમાં કેવાય ને કે એટલે હરવા ફરવાનો જે એ લોકો ન પ્રેમ છે જાણવાનો એ લોકો ન પ્રેમ છે ખરેખર આપ શીખવું જોઈએ કેમકે એ લોકો પોતાના દરિયાને પોતાની નદીઓને પોતાના તળાવો ને સરોવરો ને બહુ સાફ રાખે છે. જય્યારે આપણા દેશમાં એવું નથી હું કાલે જ કઈક એક વિડીયો જોતી હતી એમાં બહુ એ સરસ વસ્તુ મને એમ કેહેવાય ને કે મારા મારા મગજમાં અટકી ગઈ. એટલે એક ભાઈ એક વિડીયો બતાવતા હતા અને આપણે એમ કેહેતા હતા કે ગંગા યમુના નદી કેવી સરસ છે બરાબર એટલે ખરેખર સરસ છે ઘણા લોકો ત્યાં જાય છે આપણા હિન્દુ ધર્મમાં એવી માન્યતાઓ પણ છે કે આપડે ત્યાં જઈને બધું આપણું અ એટલે પાપ ધોવાઈ જાય પણ ખરેખર ગંગા નદી માં આજે આપણે જોઈએ તો એ નદીનું કેટલું વધારે અ એટ કહેવાય કે એમ પોલ્યુટેડ થઈ ગઈ છે આખી નદી ઘણા જગ્યાએથી એમાં કુળો અને કારખાનાઓ ન કેટલો કેમિકલ્સ બધું નાખવામાં આવે છે. તો આપણે એ વસ્તુ સમજવાની છે કે અ ત્યાં એવું આટલું નથી. ત્યાં પણ હું એવું નથી કરતી કે ત્યાં કઈજ નથી. પણ આપણા કરતા ઓછું છે એટલે આપણે આપણા જે નેચરલ રિસોર્સસ છે. આપણે એમનું સંરક્ષણ કરવું અનિવાર્ય છે નહી તો પછી મને એવું લાગે છે કે જે-' આવવા વાળી પીઢી હશે ને એમના માટે કઈ કઈ વધશે જ નહી. તો એવી ઘણી બધી માન્યતાઓ છે બીજું એવું લાગે છે કે જે કોઈ વિદેશી વ્યક્તિ પોતાના માતા પિતા ન આદર કરે નિયમોનું પાલન કરે અને સમય નું મહત્વ સમજે ને તો સમાજ માટે જવાબદાર રહે અને પ્રકૃતિનું સંરક્ષણ કરે તો એક એ પણ એક ઉત્તમ સંસ્કૃતિ છે જવ અને આ આપણે જેમ ભારતીય હોવાનો ગર્વ કરીએ છીએ પરંતુ કેહેવાય ને કે પોતાનું વડીલોનું માન કરીએ એટલે રસ્તા પર ગંદગી ફેલાવીએ ભ્રષ્ટાચાર કરીએ અ અસત્ય બોલીએ તો માત્ર ભારતીય હોવું આપણને સંસ્કાર નથી ભણાવતું. એટલે સાચી સંસ્કૃતિ નો સંબંધ કેવાય ને કે જન્મ સ્થાળ જન્મ સ્થળથી નથી પરંતુ ચરિત્ર સાથે છે. આજે આપણે કેટલીક વાર જોઈએ છીએ કે સોશિયલ મીડિયા દ્વારા આખી દુનિયા આપડા મોબાઈલ માં આવી ગઈ છે ફેશન સંગીત ભાષા જીવનશૈલી ઝડપથી બદલાઈ રહી છે પણ બદલાવ પણ સ્વાભાવિક જ છે. પણ ક્યારેક મને એવો પ્રશ્ન ઉઠે છે કે ઘણીક વસ્તુઓ માત્ર ને માત્ર દેખા દેખ કી પણ થઈ ગઈ છે તો મને એવું લાગે છે કે બધી સંસ્કૃતિમાં કઈક સારું પણ હોય છે અને કઈક કવાય ને કે નબળું પણ હોય છે. એટલે આપણા માટે શું યોગ્ય છે આપણેે એ વસ્તુ અપનાવાથી આપણે આપણા જીવનને આપણા દેશને આપણા સમાજને શું ફાયદો થશે? જો આપડે એવી બધી સંસ્કૃતિઓ પણાવએ તો ખરેખર આપણું જીવન વધારે સહેલું અને સારું થઈ જાય તમને શું લાગે?
એ તો એકદમ સાચી વાત છે તમે જે કીધું ને કે આપણું જીવન જે છે એ ચરિત્ર ઉપર આપણા નિર્ભર હોય ને એનાથી જ આપણે આપણી શોભા છે. તો એ વસ્તુ મને સાચે બહુ જ ગમી કે સાચી વાત છે કે આપણું ચરિત્ર કેવું છે એ જ આપણું કવાય ને આપણી સંસ્કૃતિ દર્શાવે છે. કે આપણે કઈ રીતે લોકો સાથે વાત કરીે છે આપણે કઈ રીતે લોકો લોકો ન સન્માન કરે છે કે આપણે પાસે આપણામાં અહંકાર નથી આ બધી વસ્તુ શીખવાડે છે આપણને આપણી સંસ્કૃતિ સાચી મતલબ કેહેવાય ને જે મહાન કવિઓ છે એ પણ તમે જોવઓ તો આપણા સંસ્કૃતિ થી નીકળ્યા છે આગળ તો એ જ છે કે મતલબ કેહેવાય ને કે સંસ્કૃતિ જેટલું આપણને શીખવાડે ને
એટલું મતલબ ભારતીય સંસ્કૃતિ જેટલું શીખવાડ્યું છે એટલું બહારના લોકોએ નથી મતલબ ફડ્યું કે એ લોકો પાસે એટલું જાન નથી તમે જોશો તો હમણાં મોટા જેટલા પણ સેલબ્રિટીસ છે એ લોકો પાછા આપણી સંસ્કૃતિ શીખવા માટે વિદેશોમાં તો રહે છે પણ એ લોકો અહિયાં આવે છે અહિયાં ના આશ્રમમાં જાય. એના ગુરુઓ સાથે મળે છે એ લોકો સાથે વાત કરે છે એ લોકો અને એવા જ સંસ્કાર એ લોકો એના બાળકોને પણ દે દેવા માંગે છે. તો એજ મને લાગે છે કે આપણી સંસ્કૃતિ સાચે ઘણી મહાન છે અને આપણે ઘણું શીખવા હું, જોઈએ અને સમજવું પણ જોઈએ, તો એ જેના સાથે મને લાગે છે, કે આપણે વરી પાછા મળીએ અને, આ ટોપિક ઉપર આપણેે મારી પાછા વાત કરીએ તો, મને તમારી સાથે વાત કરીને ઘણું સારું લાગ્યું તમે, આપું તમારું ધ્યાન રાખજો તમારો ખુબ ખુબ આભાર!
મને પણ એટલી બહુ મજા એવી કહેવાય ને કે આપણે આજે આપણા સંસ્કૃતિ માં ઊંડાણ થી સમજ કે કેવી રીતે વિદેશી સંસ્કૃતિમાં પણ ઘણીક વસ્તુઓ સારી છે અને વસ્તુ આપણામાં પણ સારી છે પણ હા આપણે જો ભારતીય છીએ તો આપણે આપણા સંસ્કૃતિ ઉપર ગૌરવ થવું એ ખરેખર બહુ ગર્વની વાત છે. તો મને પણ બહુ મજા આવી ફરીથી મળીએ એક નવા વિચાર સાથે ત્યાં સુધી તમાર ધ્યાન રાખવો તમારો બઉ જ પહચ આભાર
ધન્યવાદ.